શું કરો છો? હાલો.
હા બોલો બોલો કેમ છો?
બસ મજામાં, શું કરો છો તમે?
બસ કઈ નઈ આરામ કરુ છું,
હ
બોલો
હા અચ્છા અચ્છા કેવું ચાલે છે અત્યારે?
બસ શાંતિ હું યોગા કરું છું અત્યારે યોગા
કેમ અત્યારે અચ્છા પણ હલો
તમે શું કરો છો?
કઈ નહી બસ અમે પણ અત્યારે તો બેઠા જ છીએ.
સાચી વાત છે સાચી વાત છે.
તમે યોગા ટ્રેનર છો?
હા યોગા ટ્રેનર છું હા હા તમે ત્યાં આવો છો ને ક્લાસ માં?
ક્યા?
ત્યા વરદાંતમાં આવો છો ને હા બસ પેલા નીતીશ સર છે ને એમની વાઈફ છું.
ઓહો અચ્છા એવું છે.
એક્ચુલી બોલો બોલો તો અત્યારે તો યોગા ટ્રેનર છો ત્યારે જીમમાં જઉં છું જીમમાં દર ગુરુવાર જવાનું થાય.
અચ્છા અચ્છા મતલબ શું કહેવાય રેગ્યુલરલી નથી જતા ખાલી
ના આમ ખાલી હ વીકમાં વન ડે હોય બાકી જેડી જીમ છે ને અહીયાં નડિયાદ માં
હા હા
બાકી પર્સનલ ક્લાસ કરવું પછી ઓનલાઈન ક્લાસ હોય મારા એવી રીતે ચાલતું હોય આખો દિવસ
ઓ તો તો તમે ફિટ એન્ડ ફાઈન હશો
થેન્કયુ તો કરીએ આજે ગુરુવાર હતો એટલે એજ ને થેન્કયુ થેન્કયુ આજે ગુરુવાર હતો ને એટલે જીમમાંથી આવી કામ કર્યું. ન થોડો આરામ કરતી તી
અચ્છા અચ્છા મતલબ શું કેહેવાય તમે યોગામાં બધા યોગા મતલબ ક્લાસીસ જ કરાવો છો ને પહેલાથી તમે આમ કોઈ કીધા હશે ને ક્લાસ
ના હા મેં ને ગુજરાત યોગ બોર્ડ નું સર્ટિફિકેટ છે મારા જોડે માસ્ટતર કર્યું છે. પછી ડિપ્લોમા કર્યું છે મેં મારે બહું બધા સર્ટિફિકેટ છે. બે હજાર ઓગણીસ થી યોગા ટ્રેનર છું.
ઓહ બઉ ટાઈમ થઇ ગયો.
નડિયાદની બોલો બોલો
યોગા રેગ્યુલરલી કરીએ તો સારું પણ હ તમે જો ટ્રેનર છો એટલે કરો બાકી તો અમે તો કશું કરવાના નથી.
એજ તો અને મારે તો કેવું આખો દિવસ ચાલતો હોય એ થોડો થોડો બતાવ તો એ કલાક નો ટાઈમ થઈ જાય એમ હું વધારે નહી કરું કારણ કે પછી જેટલો આપડે યોગા કરીએ એટલું પ્રોટીન જો જોઈએ ખાવા માટે
હા એ છે.
હા.
પછી અ મતલબ એક લિમિટ સુધી થઇ શક કે બોડી સ્ટ્રેચ પછી વધારે ના કરાય.
વન અવર વન અવર ઇનફ છે તો હું જે બી ક્લાયન્ટને શીખવાડો ને એટલે બધા જુના છે એટલે ખાલી એક વાર બતાવો જે નવું ક્લાયન્ટ હોય એમને આખું બતાવું પડે.
હા એમને તો પહેલેથી મતલબ સ્ટેપ વન થી બધું કેવું જોઈએ.
હા યસ યસ એ લોકોને બધું થી બીગેનાર હોય એટલે સ્ટાર્ટિંગ થી શીખવાડુ પડે ને
હમ્મ.
એ આખો દિવસ ઘરનું કામ આ રીતે બહાર નું કામ ચાલતું જ હોય શું કરીએ.
એ તો છે જ ઘરનું પણ કામ હોય પછી ઓફિસનું પણ કામ હોય પછી તમે યોગા ટ્રેનર છો તો એ છે પછી આ જો થર્સ ડે ના જીમમાં જવાનું હોય.
હા એ જ શું કરી થાકી જવા હો બાપ રે બાપ
એ તો છે જ કે થાકી તો જ બટ કામ તો કરવું જ પડશે હવે.
અમારે જે બેઠા બેઠા કામ હોય ને એ અમારૂ કામ મારી જગ્યા કોઈ ના લઈ શકે
હા એ છે અમારે અત્યારે તો ઠીક છે કોલેજ લાઈફ છે એટલે તો જલસા કરવાના છે પછી હમ્મ કોલેજ કરું છું
હ હ એટલે તમાર કોલેજ લાાઈફ કેવી ચાલે?
બસ મસ્ત અત્યારે તો સારી ચાલે છે પછી જોઈએ કેમ છે. કોલેજ લાઈફ તો જોકે સારી જ હોય પછી જે હોય સ્ટ્રગલ આવે.
એ સ્ટ્રગલજ રે અત્યારે જે લાઈફ છે એ જીવી લેવાની
હા એજ સ્કૂલમાં હોતા એટલે એવું કે ભાઈ કોલેજમાં જઉ કોલેજમાં જઉં કોલેજ માં એને હવે એવું થાય છે આનથી બેટર તો સ્કૂલ હતી.
હાચી વાત છે નઈ એ વાત બી છે મને બી એવું જ લાગતું કે સ્કૂલ બો સારી હતી કોલેજ માં
બઉ જ ના મતલબ સ્કૂલ છે એવી જગ્યા કોલેજ કોઈ દિવસ ના લઈ શકે બધી ફેસલિટી છે ફોન છે બધું છે પણ જે મજા સ્કૂલમાં હ તી એ તો નથી જ
ના તે સાચી વાત
તો
તમે કઈ કઈ કોલેજમાં છે અહિયાં નડિયાદ માં
હું નડિયાદ નથી, હું રાજકોટમાં છું. હા હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટમાં છું.
અચ્છા અચ્છા ઓકે ઓકે સારું સારું સરસ
તમે કઈથી કોલેજ કરી છે.
હું તો મારું પિયર તો સુરત એટલે અહિયાં તો ના આવે ને મારું નડિયાદ માં
એટલે તમે સુરત માં ગઈ રહ્યા
હા સુરતમાં જ.
મારા માસી ના લોકો સુરતમાં જ રહે છે.
એવું કઈ જગ્યાએ?
એમનું મને કોઈ આઈડિયા નથી કેમ કે હું ગઈ જ નથી મતલબ સુરત એમના ઘરે એટલે
અચ્છા ઓકે એરે બીરે તો ખબર હશે નામ કશું નઈ ખબર ગયા જ નહી કોઈ દિવસ.
ગઈ જ નથી કોઈ દિવસ મમ્મી ને ગયા છે હું નથ થી ગઈ એટલે મને કશું ખબર જ નઈ અને અરે! શું મમ્મી ને જતા હોય ત્યારે કે કામ આયુ ઓય યાર બાર હોઈએ કે પછી પેલા તો કેવું સ્કૂલમાં હોય તો છુટી ના મળી હોય.
હા આ હાચી વાત છે.
એટલે અને બીજી આમ કોઈ વાત થઈ નઈ ની તો એમ બી ખબર પડી જાય કે ક્યારે છે પણ એવું કોઈ દિવસ કામે નઈ પડ્યું ને પૂછયું પણ નઈ.
હા એ વાતે છે.
હા.
મારી એક માછી રે એ બાપા બો દૂર રેય એમ-પી સાઈડ એક જ માસી છે.
હા ને કોને તમારે?
હમ એક માસી બે મામા બે એક મામા મોમ્બે રેય એક મામા સુરત રેય.
અચ્છા અચ્છા. બાકી કો કેવું ચાલે છે?
આ જો અત્યારે ઓનલાઈન ક્લાસ ભી ચાલે મારે. તમાર કોઈ હોય તો કેજો. ઓનલાઈન ભી કરાવ છું.
મતલબ ઓનલાઈનમાં કઈ રીતે હોય તમે વિડીયો કોલ યા?
વિડીયો કોલ એ ચાર અત્યાર હું ઓનલાઈન ઓછુ લઉ. છું કારણ કે પછી ઓનલાઈનમા કોઈને પોશાતો નહી મારો રેટ, અને હું ખાલી યોગા નથી કરાવતો બધું જ આવી જાય છે એની અંદર સ્ટ્રેચિંગ આવી જાય છે, અત્યારે જે નવું ઉખ ખુલ્યું છે પિલાટ તે સે બેલેન્સિંગ છે. આ બધું કરાવ છું, પછી ભ પછી યોગામાં બધાજ આ તો ન આ બધું કરાવું છું. પણ એક કલાક છે ને ત્રણ-ચાર જણ હોય ને તો સામે વાળા ને પોસાય. અમારો રેટ પણ અત્યારે કેવું છે કે અ હા! અને જો મારા ઘરે લેડીઝ આવે છે, બરાબર પછી આવી રીતે હું બાર કોઈ ઘર હોય ત્યાં પ્રશનલ કરાવા જાવ ફિમેલ ને જ ખાલી
અચ્છા મતલબ મેલ નથી ઓનલી ફિમેલ જ?
ફિમેલ મેલ હોય તો હસબંદ વાઈફ ચાલે મેલ ને નઈ કરાવ.
હા! કપલ હોવું જોઈએ.
હા! કપલ હોવું જોઈએ એવી રીતે. પછી ઘરે આવે મારા કોઈ, ના તો પછી ઓનલાઈન ઓનલાઈન ની ખાલી મારે એક જ પેટી ચાલુ રાખવી છે ને એ બી બહાર ની છે.
મતલબ હા અત્યારે શું કે ઓનલાઈન લોકોને એટલું ઓલું ના થાય મતલબ મો મોસ્ટલી લોકોને કેવું લાગે કે હા એ જ અને ઓફલાઈનમાં આમ શું કે ફેસ ટુ ફેસ હોય ને તો સામે વાળા ને સમજાય ને આપણને બી સારી રીતે ફાવે.
ફેશ હોય એને આપણે ફિલ્ટર કરીને આપણે એને રાબર ચીપકાવી શકીએ.
હા, એજ.
એ ફાયદો. પડે એટલે ઓનલાઈન ઓછી આવે તો બધા હા અવે વધારે લોકો કહી ગયા તો એ કલાક આપડે મારે નઈ કરવાનો એક કલાક ભી મારાજ તો પછી અને આપડે ભાવ કઈએ એટલે ના પારદે.
આ એ છે આપડે તો જો ઓનલાઈન કરીએ કે ઓફલાઈન કરે, આપણા બોડીને એટલું જ સ્ટ્રેચ કરવાનું, આપણે એટલું જ બોલવાનું, બધું એ જ. કરવાનુ તો પછી ફરક કંઈ ના હોય એમાં.
કોઈ ના હોય. પણ સામે પણ મને કેવું લાગે કે, ભાઈ, આટલા લેજે પણ મારું કામ બોલે. મહિનામાં. લ, આપું એવું નહીં ચાલ ભાઈ. તમને કઈ કાલે, તમારે પૈસા લઈ લઉં છું એવું તો નથી. એ તો ભાઈ, ગેરંટી આપડી હા, એ જ ને પછી મેં તો ના જ પાડ દઉ પછી. એક જેમ હું તો એમ કહું, ભાઈ, તમે પાંચ જણ ગોઠી લાવો તમને પોસાય તો રાખો, નઈ તો કઈ ની.
હા, એ છે. પણ એ લોકો તો પછી શું કેવાય, આજુબાજુમાં તો વધારે રડે. થવા જોઈએ ને પાછા, એમ નહીં.
હમ, એ એ તો એ ના થાય ને કોઈ પણ.
અને અમુક લોકો નો તો કેવો હોય કે, ભાઈ, આટલા પૈસા ભરીને આમાં કરી થી બેટરે, આમે યુટ્યુબમાં વિડીયો જોઈ લઈશું. પણ એમાં એટલું સારું થાય નહીં, પણ એમને એવું હોય.
થાય ને.
હા, એજ પણ.
પણ એ યુટ્યુબમાં હા, યુટ્યુબમાં. કરાવે ખરા, પણ એ લોકો ને એટલું સામે વાળા ને કયું પ્રોબ્લેમ છે કમર માં બ? તેમ છે, ઘૂંટણમાં પ્રોબ્લેમ છે. ગરદનમાં પ્રોબ્લેમ છે, બીપી નો પ્રોબ્લેમ છે. એને ખબર હોય ને, અમે યુટ્યુબ વાળાને
હા, એ ના ખબર હોય. એ તો જસ્ટ બોડીને સ્ટ્રેચ કરાવે આ થોડી નોર્મલ કરે આવે.
એ
એટલે લોકોને એમ લાગે કે, સારું છે ભાઈ, આ છે. પણ તમારો પ્રોબ્લેમ પ્રમાણે કરો તો જ તમને ઓલું રિઝલ્ટ મળશે, બાકી કંઈ મળવાનું નથી હા. કોઈ નહીં, એ તો હા, એજ બધાને સમજાવું મુશ્કેલ.
એ એ ટ્રેનર કોણ કેવાઈ? ટ્રેનર ને નોલેજ હોય તો જ માણસ ને કે સામે વાળા ને આપડે સમજાવી. કે ભાઈ, તને આ પ્રોબ્લેમ છે તો આ આસર ના કરીશ હવે. આપણને ભરી ભરીને બધું ખબર હોય કે, આ અસર ના કરવાનો. આનાથી તમને આ પ્રોબ્લેમ થયુ.
હમ. એ છોડીને કે એવું બધું કહેવા જાય તો એનું મતલબ કઈ ચાલે નહીં વધારે એમ. એ તો કેવો કે, પોતાના બોડીને સ્ટ્રેચ કરીને બે-ચાર એક્સરસાઇઝ નાખી દેશે. તો એમને વ્યુ આવે ને તમને જોવામાં મજા આવે, બાકી કંઈ લેવાનું ના હોય એમાં.
હા, એ તો એવું છે.
હમ, બેકગ્રાઉન્ડમાં સારું સોંગ મૂકી દે.
હા, બસ. એવું. અ તો અત્યારે ખાસા લોકો આવે છે. એવું તોરે તો પા દેવા પડે, કારણ કે ભાઈ, હવે થતું નહીં. કારણ કે ઘર મે બધું જો પડે પછી એક-એક, એક-એક કલાક કાઢી તો આપડે તો ના મેળ પડ્યા.
હા, એ છે. અને પછી આમ, એમને તો કરાવોયો ઠીક છે, પણ તમારા બોડી પછી એટલી કેપેસિટી હોવી જોઈએ ને.
નહી એ તો જો એ તો વિચારવાનું છે અને આપડે પાસા વેજીટેબ વેજી ટેરિયન નોન વટેરિયન હોય તો આપણે બધું ખાઈ પીને બધું હાડ મજબૂત કરી દઈએ
ના, ના, હવે આપડ વેજીિટેરિયનમાં ઠીક છે એટલું બધું, મતલબ. પ્રોટીન મળે, પણ ઓલા લોકોને થોડું વધારે પડે.
હા, સાચી વાત છે. તમારું નામ શું છે? મહેકા, ઓકે.
હા
મહેક અટેલ અટક કઈ તમારી પટેલ
પટેલ
હા પટેલ પટેલી
હા
હા હસબન્ડ પૂછે છે કે કોણ છે
અચ્છા અચ્છા
એ ત્યાં ક્લાસ ચલાવશે ને
હા એટલે મને એટલો આઈડિયા નથી કેમ કે મેં કી જોન કે હું ઓનલાઈન છું હા ઓફલાઈનમાં હોય ને એમને ખબર હોય
હા એજ ને એ ત્યાં આવતા હો ને ખબર તમને ના ખબર
હા ચલો તો પછી આવજો હા થઈ ગયો
એક મિનિટ હા ચાલુ રાખજો હલો
હલો હા થઈ ગયો ને
થઈ ગયો કદાચ
ઇલેવન ઇલેવન મિનિટ થઇ ગઈ
થઈ ગ્યો
હા
એક જ મિનિટ હા દેખા તા હોય ગયા થઈ ગયો હ ને હલો ચાલો મૂકુ
ઓકે ઓકે બાય